હેલ્લો હેલ્લો.
હેલ્લો.
હા કેમ છો?
મજામાં.
એવું? વરસાદ બરસાદ આવે છે
યા.
હા.
હા.
એવું અમારે તો વરસાદ નથી આવતો નહી આવતું.
અહિયાં આવતો છે.
એવું?
હમ.
આજનો આપડો ટોપિક છે સ્કૂલ લાઈફ વર્સેસ કોલેજ લાઈફ.
હા.
તો બોલો તમે શાના પરથી બોલવાના છે?
મારો તો કોલેજ લાઈફ છે.
ઓકે ચાલો સ્કૂલ લાઈફ મે લયું.
હમ તમારો?
મારો સ્કૂલ લાઈફ છે ન.
હમણા?
હવે આપડે આપડે બહુ મજા આવતી હતી.
હ મારા. કોલેજમાં બહુ મજા છે અમારા કોલેજમાં. હમ.
હા મન ભી ખબર છે તમાર કોલેજમાં બહુ મજા છે પણ અમારી સ્કૂલમાં જે મજા આવતી હોય તે તમાર કોલેજમાં નથી આવતી.
એવી વાતતો સાચી છે.
કેન‌ આઈ‌‌ કરેક્ટ? હલો.
હેલો બોલો.
એજ છે ને તમને જે કોલેજ લાઈફમાં મજા આવે છે એ સ્કૂલ લાઈફમાં મજા આવવાની છે.
એવી રીતે ની મજા આવવાનો કેમ કે સ્કૂલ લાઈફ ન મજા અલગ થાય તેના. ફ્રેન્ડ બચપન સીરે.
ટાઈમ ટુ ટાઈમ રમવાનું ટાઈમ ટુ ટાઈમ. શું કઈ ક્લાસ કરવાના આપણે એ કોલેજમાં નથી મળતું હો એ બધું.
એ બધું નથી સ્કૂલના બાદ.
જેબી. આજેબી અગિયારમી બારવી સ્કૂલની જેવી આવી જાય ને તો સ્કૂલમાં જ લઈ લેવાનું. કોલેજ કોલેજ બીલેજ બધું બંધજ થઈ જવાનું.
કોલેજ લાઈફનું એટલું મજા નથી જેટલું સ્કૂલ લાાઈફનું છે.
હા એ બરોબર બોલે છે તમ. કોલેજ લાઈફની એટલી બધી મજા નથી એટલી સ્કૂલ લાઈફની છે એટલે બરોબર ને.
બટ સ્કૂલ લાઈફ માટે સ્ટ્રીકનેસ છે.
હા એ સ્ટ્રીક હોય તો પછી છોકરાને બી પછી. આપડી એવું કે છે વલણ લાગેને.
હ.
એજ છે અમા કોલેજ લાઈફનું એવું છે.
અમારા કોલેજ લાઈફનું. ફ્રી છે અમે લોકોના ફેસ્ટિવલ એવરી એનિથિંગ. થાય એમાં આવે અમે લોકો પાર્ટિસિપેટ વાળા.
અમારે અમારામ બી થાય છે પણ એટલું બધું સ્ટ્રીક થાય છે. તમારા માં બધું ફ્રીજ રેવાનું અમાર આમ બધું સ્ટ્રિક છે.
અમારામાં બધુ ફ્રી છે. એમાં આપણે આપણા સ્કીલ નો ડેવલોપ કરી શકીએ.
એવ.
એવ એમાં આપડે પતા ચલે આપના અંદર ખૂબી કે એટલો છે.
ના અમારામાં આટલું તેટલું. પૂરી રવાનું પણ બહા જસ્તો નહી. પેરેન્ટ્સ ને ફોન કરી દે.
સ્કૂલ લાઈફ માટે બી વધારે સ્ટ્રિક છે.
એવું હ.
એમાં એટલા મજા નથી જેટલા સ્કૂલ લાઈફમાં હતો.
એ બરાબર બોલે છે. હ હોય તમાર સ્કૂલ સ્કૂલ લાઇફ એ કોલેજ લાઈફમાં હું મજા આવ છું તમને બોલો.
અમારે આં બહુ મજા છે.
મજા છે એનામાં તો કઈ વસ્તુ ને.
હમ હમ.
શું એટલે.
હલો.
હેલો.
એટલે શું.
તમારા અવાજ નથી આવતો.
હવે આવે છે. હલો.
હેલો.
આવે. હલો. ઓકે બોલોરે. તમા કોલેજ લાઈફમાં.
હેલો.
હેલો.
તમારે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે?
નઈ તમાર તા એવુ હશે જો આવો છો ને આવે એ તો
અવે આવે છે, બોલો
બોલો તમે બોલો ને મેં તો બોલ તમારી સ્કૂલ લાઈફમાં બો મજા આવે છે. અને અમારતો સ્કૂલ લાઈફમાં એટલું તેટલું ફ્રી રહેવાનું પણ બો જ અને બો જાસ્ત ફ્રી રેશો આપણે કમ્પ્લેન કરી દેવાનો બો જાસ્ત ફ્રી રેસોર રા એક કમ્પ્લેન કરડેવાનો
હમ. અમારા અહંયા એટલા એવાથી નથી છે.
એવુ
મારે જેવા કરવાનું છે, તે માટે ફ્રી છે, અમે કરી રહ્યા એમાં બો વધારે મતલબ સ્ટ્રિકનેસ નથી.
તો ના અમારે એમ અમારેમ આટલું ટેટલું સ્ટીકટ રહેેવાનું છે.
સ્કૂલ માટે
હા.
એ અચ્છો છે, પણ એટલો નથી
હેલો.
હેલો.
હા બોલો.
સ્કૂલ લાઈફ પણ સારો છે, બટ એટલો નથી જેટલો કોલેજ લાઈફ છે.
હા કોલેજ લાઈફમાં તો બધા ફ્રી રહેેવાના ને સ્કૂલ લાઈફમાં એટલો ફ્રી જ રેવાનું બો બધો નહી.
જેવા મન થાય તે કરી રહ્યા છે, કોલેજ લાઈફ માં
હા.
જેના જે પાર્ટિસિપેટ કર્યા અને સ્કીલ ડેવલપ કર્યા આગે ફ્યુચરમાં કામ આવે કોલેજ લાઈફનું એ ખાસિયત છે.
હા હા હા.
અને બીજા સ્કૂલ માટે તમારો બોલો?
અમારા સ્કૂલમાં તો હોમવર્ક નહી કરી લઈ ગયા ને તો બો બો ગાળો દે છે, બો મારે છે, અમને તો
અ
તમારા કોલેજ લાઈફમાં એવું નથી
એવું નથી અમારા અસાાઈનમેન્ટ કમ્પ્લીટ કરીએ ત્યારે તમે જમા કરવાનો સ્કૂલ લાઈફ માટે નથી છે, અમાર
એવું તમારામાં અસા અસાઈનમેન્ટ કમ્પલીટ કરવું પડે હા એવી છે, ને પછી સ્ટીક રેવાના પછી છોકરા બી સ્ટિક રેવાનાને બધા ફરી રેવાના એટલે એ છોકરા બી ફ્રી રેશે
સ્કૂલ લાઈફનો કેટલો સવારે સાત વાગે થી બે વાગેથી રહે અમારા કોલેજ લાઈફનો દસ વાગે થી રહે ચાર વાટે
પછી અમાર સ્કૂલ લાઈફમાં એવું નથી ને સકાયે હવારે ચાર વા અમારે સાત વાગે ભી ગયા હોય તો તેથી બે વાગ્યા આવી લાવાનું એટલે બધું ટાઈમ ફ્રી રહેવાનું
હા એટલે તો સ્કૂલ લાાઈફનુ મજો છે, તમારા લોકોનો એ ટાઈમ ફ્રી મળે તમે લોકોને રમવાનું માટે મળે. જે કરવાનું છે તમે કરી લે છો.
હા.
એ વધારે અચ્ચે છે સ્કૂલ લાઈફ.
હા.
કેમકે સ્કૂલ લાઈફ નું મજું એટલું મતલબ સ્ટ્રીકનેસ થી આપડે. સાંભાળીએ અમે કોલેજ લાઈફ નું. પતા નથી હોય તેમાં આપણે ખુદ ડિસિઝન લેવા થાય.
એવું.
હમ્મ.
ના અમારા સ્કૂલ લાઈફમાં એવું નથી હોતુ.
હ.
બને ત્યારે જઓ બને ત્યારે આવુ. અને આપણેે ઘરની પરમિશન કાઢવું પડે છે.
હમ્મ.
એ છે બોલો હું કરો છો બીજું.
અમારા તો કુછ બી થા.
એવું. તમારા એમ જેવુ. કે નહી આ કશું જ નહી બોલતા અમારા મેંમ બે ત્રણ દિવસ જ ઘરે રહી ગયા તો પછી કે બોલાવશે. ઘર કામરાયા પાછા સ્કૂલમાં આવું. તમારા ઘરથી લેટર લખીને આવો. તમે ઘર કમ રહો છો એ.
અમારા હયા એવી નેવી થાય.
કમ.
અમારા જે લેક્ચર બંક મારવાનું થાય તમે અમે કરી લીધો
અમે બી મારો છે બંક એવું તમે નહી માર. તે એવું નથી અમારી બી દુ ફાઈલ સીપ નીચે ને તો અમે બીં બંક માર.
હ.
હમ.
હ સ્કૂલ ના બંગ મારવા થી થોડું ટીચર ને પતા ખબર થાય રેશે.
હ તો થસ થવા દો ને ખબર. ટીચર ને ખબર રહેશે ત રીતે. ટીચરને ખબર રહેશે ત્યારે જ કશું આગળનું કરશે ને.
હા. પણ એ એટલો સ્ટકનેસ નથી કોલેજમાં કોલેજ લાઈફ ઇજ એન્જોય લાઈફ થાય છે.
આ. એ તો પછી તમે કેવ કેમ બી કરો ને તમાર કોલેજ લાઈફમાં
કેમ.
કશું બી કરો તમને કોઈ ટેન્શન નથી.
હા એ વાત તો સાચી છે.
તમે છોકરાને બાજુમાં લઈને બેહો કે કઈ બી લઈને બેહો એ કોઈ ટેન્શન નથી.
એ ભી નહિ થાય.
એવું બી થાય અમારે તો થાય છે.
તમારા અયાં થાય છે પણ અમારે અમારે જેના ચોઈસ થાય છે. તે કરે છે અમારા એટલો નથી.
તમારા એ બી બહુ છે.
હા એવી લાગતી અમારા કોલેજ લાઈફ ચાલે છે અમે લોકો ન એન્જોય કરીએે છે. હલો. હેલો. હેલો. હેલો.